હલો હલો હા સંભળાય છે.
હા.
હા કેમ છો નમિતાબેન. મજામાં છું આ આ તમને ચોખ્ખું સંભળાય છે ને
હા એકદમ
હા એકદમ ચોખ્ખું સંભળાય છે બસ હા હા. હું છે ને તેવી જોડતી હતી બેન અને એમાં મેં એક મમ્મીને ફરવા જતા જોઈ અને એને એના દીકર ને સાથે લીધો હતો
એ કીટી પાર્ટી માં હતી અને એને એના દીકરાને મોબાઈલ આપી દીધો કે તું મોબાઈલ કર અને હું એન્જોય કરું આ જોયું ને ત્યારે મને એમ થયું કે આ કેવું બાળપણ છે. આપણે જે બાળપણ જીવ્યા અને અત્યારના જે બાળકો છે એ બાળપણ જીવે એમાં કેટલો બધો તફાવત થઈ ગયો છે પેલા આપણે બહાર જઈને બેનપણીઓ સાથે રમતા અલગ અલગ ગેમ આપણા મમ્મીઓ આપણને ફરવા લઈ જતા એ આપણને પૂરો સમય આપતા જય્યારે અત્યારના મમ્મીઓ કઈક પણ કરવું હોય એટલે બાળકોના હાથમાં મોબાઈલ આપી દે છે. એટલે મમ્મીઓ ફ્રી રહીશ અરે પપ્પાઓ પણ હવે એવું કરે છે કે આપી દો મોબાઈલ છોકરું ફ્રી તો આપણે વાત કરી શકીએ એટલે આજનો જુમાનો અને આપડો જુમાનો યાદ કરીએ ત્યારે એમ કહીએ કે ભલે આપણા જમાનામાં વધારે પડતી સુવિધાઓ નોતી પણ આપણા જમાનામાં જે પ્રેમ હૂફ અને મોટા વડીલો આગળથી આપણને જે સમજ જાણવા મળ્યું એ આ છોકરાઓ ક્યારે સમજશે એ લોકો કો મોબાઈલ માંથી ક્યારેક પાર નીકળશે આ વિચાર મનાવ્યો તો મને થઈ ચલો હું તમને ફોન કરું અને તમારી આગળ પણ જાણો કે આ માટે આપણે શું કરવું જોઈએ તમે શું કહો છો બેન.
છો બેન હા સાચી વાત છે અત્યારે મોટાઓ તો મોબાઈલનો ઉપયોગ કરે જ છે. પોતાનો સમય વેડફે જ છે પણ બાળકો પણ એટલો મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે મોબાઈલને ઓળખતા થઈ ગયા છે. અમારા નાનપણમાં પણ મને યાદ છે. કે અમે જ્યારે સ્કૂલેથી આવીએ ને ત્યારે પેલા લેસન કરી લેવાનું હોય નાસ્તો મમ્મી એ મૂક્યો હોય હાથ પગ મોડું ધોઈ કપડાં બદલી નાસ્તો કરવાનો લેસન કરવાનું એક ઘરનું કામ કરવાનું અને મારે ભાગે તો મોટે ભાગે વાળવાનું જ આવતું એટલે વાળી અને પછી થી બાર રમવા જજે એમ કીધું હોય મમ્મી એ બહાર રમમાં જમવાની એટલી બધી તાલાવેલી હોય ને તો ફટાફટ વાળી અને પછી બહાર રમવા જતા રહેતા. અને મારી બેનપણીઓ હતી એની સાથે અમે સંતા કુકડી ગિલી દંડા, કબડ્ડી, નારગોળ એવું બધું રમતા. અને એટલો બધો આનંદ આવતો ને અને જયારે જમવા બેસીએ ને ત્યારે ખૂબ ભૂખ લાગી હોય. કારણ કે ખૂબ રમ્યા હોય એ દોડા દોડી કરી હોય.
અને એટલે ભૂખે ખૂબ લાગતી. અને રાત્રે ઊંઘ પણ સરસ આવી જતી હતી એ જમી હાથ પગ હાથ પગ ધોઈ અને સુઈ જતા તો વહેલી પડે સવાર. પણ અત્યારે શું થાય છે કે બાળકોને સ્કૂલે થી આવીને મમ્મી તારો મોબાઈલ ક્યાં છે નાનું બાળક હોય પેલી બીજી ભણતું હોય એને પણ એવું થાય. મમ્મી તારો મોબાઈલ ક્યાં છે હું એક ગેમ રમી લઉં. અથવા તો સાવ નાનું બાળક હોય એ જમતું ના હોય આંટા ફેરા કરતું હોય એટલે મમ્મી મોબાઈલ ખોલી દે કે જો આ સોંગ જો એ જોતા જોતા એ જમી લે એક આંખ પલકારો પણ ન થાય અને મોબાઈલ જોતું હોય છે એટલે આપણને થોડો જીવ બળે પણ આના માટે પહેલી વાત તો એ છે. કે મોબાઈલ આપણા જીવનની અંદર સ્થાન મેળવી ચૂક્યા છે. તો એને માટે ઉપાય કોણે કરવો જોઈએ માતા પિતાએ. શિક્ષકોએ. સ્કૂલોએ સ્કૂલોએ કઈ રીતે તો કે સ્કૂલોએ પહેલાં એ બહુ જ આયોજન થતા જેમકે અમારે રાત્રિ રોકાણ આવતું સ્કૂલોમાં કે બાળકોને એમ કહી દેવામાં આવે કે આ શનિવારે રાત્રિ રોકાણ છે. બધા તમારા ઘરેથી પથારી લઈને આવજો. એટલે બધા સ્કૂલમાં ભણીએ પછી સાંજે અમારા શિક્ષકો અમને રમાડે વાર્તાઓ કે અમે નાટકો કરીએ ગીતો ગાઈએ. અને ગ્રાઉન્ડમાં કેમ્પ ફાયર કરીએ અને રાત્રે જમવાનું બનાવીએ અને રાત્રે સ્કૂલમાં સૂઈએ એ આ તો એક નાનકડો એવો દાખલો છે જુદી જુદી શિબિરો થતી. ટૂંકમાં સ્કૂલનો જ એટલો મોટો ફાળો હોય ને કે સ્કૂલની પ્રવૃત્તિઓમાંથી ઊંચા ના આવીએ. તો સ્કૂલોએ આ રીતે ભાગ ભજવવો જોઈએ કે બાળકો
આ રીતે મોબાઈલને જોવા કરતાં બીજી પ્રવૃત્તિઓમાં વધારે
રસ લે. અને માતા પિતા એ પણ આજુબાજુ જોવું જોઈએ જેમ કે સ્કાઉટ ગાઈડ છે એમાં વો મોકલવા જોઈએ સ્વિમિંગમાં મોકલવા જોઈએ આર્ટ ક્લાસમાં મોકલવા જોઈએ ડાન્સિંગમાં મોકલવા જોઈએ. અને રમતગમતનું મહત્વ સમજાવવું જોઈએ.
જેથી કરીને બાળકોને આનંદ આવે બેઠા બેઠા અમે ઘરમાં કેરમ અને પત્તા રમતા. પત્તા તો મારી ફેવરેટ છે. એ મારું નાન પણ મને યાદ કરાવે છે. એમાં જે આનંદ આવતો ને એ હું મોબાઇલમાં નથી આવતો એ વાત તમારી સાચી છે શું કહો છો. બરાબર છે. અત્યારના આપડે એમ કઈએ કે ચલો બાળકોની જે રમવા ચલો સાયકલિંગ કરો ચાર થા પહેલા જેવી રમત રમો કે એ કરો
અમને આ એક રીલ જોવા દેવા ને મમ્મી અમને મોબાઈલ જોવા દો ને મમ્મી અમારે નથી જવું બાર અમારે આ નથી કરવું ફ્રેન્ડ સર્કલ એવું નથ થઈ ગયું ફ્રેન્ડ સર્કલ ભેગું થાય તો પણ મોબાઈલ ની જ વાતો મોબાઈલમાં જ રહેેવાનું કારણ કે અત્યના દરેક મા બાપે એ નાનું હોય ને ત્યારથી પર્સનલ મોબાઈલ આપી દીધા છે કે લે આ તારો મોબાઈલ અમને તું છૂટા રાખ આ તું એટલે એને બહારની દુનિયા ખબર જ નથ કઈ હોય એટલે વાત આવીને અટકી જાય મોબાઈલ ઉપર. આ રીલસ બેનપણીઓ ભેગી થાય છે, તે ઓલી રીલ જોઈ. તે ઓલા નોવામાં આમ કર્યું એવી જ વાતો છે. કોઈ એમ નથી કે તું ચલ મોબાઈલ મૂકી દે, આપડે આ મ રમીએ, ચલ આપણેે થપ્પો રમીએ આપણેે સાાકતાલી રમીએ, અરે બેઠા બેઠા આપની કેટલી ગેમો છે, ચલ પાસિંગ તો બોલ મેં નહી. સ્કૂલ વાળા પણ નથી કરાવતા, અરે ટ્યુશનમાં જાય ને તો ટ્યુશ માહિતી હવે તો એવું થઈ ગયું છે, બાળકોને હોમવર્ક આપી દે સર પોતે રિલ જોતા હોય છે. આવું તો ભણતરમાં થઈ ગયું છે, આપણેે તો પેલા ટ્યુશન ન હતું.
કોઈ ભણતર એવું ભાર વિનાનું હતું, એટલે આપણે મુક્તપણે રમી શકતા હતા, અને એ જમ અને આ બધું થોડોક તો હું ટીવી ને પણ કહ છું, કે ટીવી અને મોબાઈલ એટલું બધું બાળક ઘુમા કે
સી ગયું છે, ને કે એનાથી લોકો વિચારી જ ન શકતા, અમારી સોસાયટી વાળા એ ધીમે ધીમે શરૂ કર્યું છે. કે ભાઈ દર સંદેહ ના બધાને રચા હોય, તો બધા બધા બાળકોને નીચે ભેગા કરવાના, જેને જે ગમ કોઈ છોકરાઓને ક્રિકેટ ગમે છે કોઈને પાસિંગ ધ બોલ ગમે છે, કે પછી છોકરીઓ હોય છે. તો એને ક્રિકેટ રમાડે કે એ લોકોને ચાર થાંભલા બેડમિ એવું રમાડે, એવું કરવાની શરૂઆત કરી. પણ આવું જો દરેક સોસાયટી વાળા જો ધીમે ધીમે સારું કરે ને. તો બેટા પ્રશ્નો નો ઘણો હલ નીકળી જાય એમ છે, અને એક તમે કહો છો એમ કે જમાડવા રીતે, દરેક બાળકને મોબાઈલ જોઈ છે. તમા મારી વાત બહુ જ સાચી છે, અત્યારના બાળક એમ જ કે છે. ના હું નહી જમું પેલા મને મોબાઈલ આપ પછી જ હું જમીશ, એટલે આ અત્યારના યુગ કરતા આપણનું આપણને બાળ પણ ખૂબ ખૂબ ગમે છે. અમે તો નાના હતા ને, અમને યાદ છે કે આઠ વાગે અમારે ઘરે આવી જ જવાનું હોય. પણ ઈ પેલા અમે સાંજ ના બધું લેશો પતાવી. રમવા જોતા બધી બેનપણીઓ થપો રમીએ, નાન ગો રમે બધું રમે પાચિકા રમતા, અત્યારમાં તો કોઈને પાચિકા ની નથી ખબર, લખોટીની નથી ખબર કોઈ છોકરાઓ લખોટી દેખાડશો કે સાસું કેવાય. એટલે આજે બારનોફ થઈ ગયો છે ને, એ જોઈને થોડું દુઃખ થાય છે, કે કેમ મહત્વ આટલું બધું મોબાઈલ નું કેમ? અને છે. તો એમાંથી કઈક સારું દેખાડો છોકરો, એકલું
એકલું કાર્ટૂન કે એકલી રીલ. એવું ના દેખાડો, એમાં પણ તમે જુવો મોબાઈલમાં તમે જોઈ શકો છો. કે એમાંય તમે એનાથી વર્લ્ડ વિશે જાણી શકો છો, એમાં થી અત્યારના દુનિયામાં ક્યાં શું થાય છે એ જોઈ શકો છો, પણ એવું કોઈ મમ્મી પપ્પા કેતા નથી કે બેટા આના ઉપર ફોક કર, તને આ કરે ચાલ તું આ કર હું મારી રીતે મારું કામ કરી લો, એટલે આ બધું જોઈને એમ થાય કે આપડો જમાનો હતો ને. એ ખરેખર બહુ સરસ હતો, તમે શું મૂકો છો? સાવ સાચી વાત છે પણ એનો બીજો ગેરફાયદો એ છે કે આપણે એટલો પ્રોગ્રેસ નથી કર્યો. જ્યારે આપણા બાળકોને ઘણી બધી ખબર પડે છે દુનિયાની. અને દુનિયાની ગેમ્સની કયા પ્લેયર્સ છે દુનિયામાં કયા એવા વિષયો છે ભણવા માટેના જે એ લોકો આગળ કરી શકે પોતાની કરિયર કઈ રીતે ડેવલપ કરે એ બધું એ લોકોને મોબાઈલ દ્વારા ખબર પડે છે. પણ જેમ ઓસ્ટ્રેલિયા કેનેડા એવા દેશોએ નાના બાળકોને જે બાર વર્ષથી નાના છે એ બાળકો માટે મોબાઈલ બેન કર્યો છે. કે એમને મોબાઈલમાં કોઈ એવી પ્રવૃત્તિ ના દેખાય જેનાથી એમનું ભણવાનું કે એમનું માનસ બગડે અમુક ભણવાની વસ્તુઓ જોઈ શકે ક્લાસીસ ભરી શકે ચેટ કરી શકે પણ બીજું બધું એ બાળકો માટે બેન કરવામાં આવ્યું છે એ વસ્તુ બહુ સારી છે. અને એના કારણે એ લોકોનો પ્રોગ્રેસ થશે. એ અને એ જરૂરી છે. એટલા મોબાઈલનો ઉપયોગ ખરાબ નથી. પણ તમે કેટલો અને કેવો ઉપયોગ કરો છો ને એ બહુ જરૂરી છે. અમે નાના હતા ત્યારે આટલી ચેનલ્સ ટીવી ઉપર હતી નહી. અમારે આખા દિવસમાં એક જ પ્રોગ્રામ આવતો આવો મારી સાથે અને બીજે દિવસે આવતો મરાઠી બાળકોનો પ્રોગ્રામ કિલબિલ એ અમે જોતા બાકી આખા દિવસમાં ન્યૂઝ આવે અને એ પ્રકારનું બધા પ્રોગ્રામો આવે જે આપણને ગમે નહીં. એવી જ રીતે મો મોબાઈલમાં પણ અમુક જ વસ્તુઓ જો દેખાડવામાં આવે. અમુક માટે જો પૈસા ખર્ચવા પડતા હોય તો લોકો બધું જ જુવે નહીં. બધું જ મોબાાઈલમાં રાખે નહીં. અને બાળકોને પણ એ રીતે એ બધી ખરાબ વસ્તુ તું અસર કરે નઈ મનોરંજન પણ કેટલી હદે વધી ગયું છે માણસોને મનોરંજન સિવાય કઈ આનંદ આવતો નથી. બહુ વાતો કરી ચાલો મોબાઈલ વિશેની હવે મારે થોડું કામ છે તો હું ફોન રાખું છું બેન.
હા બેન પાછા આપડે નવા ટોપ
નવા ટોપિક એ મળશું હા હા આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.